હેલો હા બોલો કેમ છો?
હેલો.
હા હલો. હા બોલીએ.
હેલો.
હા હેલો
હેલો.
હા હેલો. હેલો હા હેલો હા બોલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજેમે તમે શું કરતા હતા.
વાત કરવાની હતી તમારી જોડે
અચ્છા કરો.
હા
બોલો. જમીન લેવાના
હેલો.
હેલ્લો.
હા બોલો જમી લીધા
હા જમાઈ ગયું તમારું
બસ તમે અમારે જમી લીધા
હ શું કરો છો પછી એમના
તમે માં મશીન ઉપર સિલાઈ કરું મુતો આખા દિવસ
હા બરાબર
આજ છોકરાની સ્કૂલ સાત વાગે જાય બપોર તેન વાગે આવે હ શું કરવાનું આપણે ટાઈમપાસ થઈ જાય મશીન ઉપર સિલાઈ કરવાનું એનામાંથી ચાલ્યું જાય કામ પછી બપોરે ઊંઘું તો બસ ઘડી ઘરું ટાઈમ ટેવ પડી જાય
હા બરાબર એટલે પછી આપણું કામ કોણ પતાવે આપણેે જ પતાવવું પડે ને
હા અચછી વાત આપનો ટાઈમ ભી નિકલી જાય આપણે મશીન ઉપર બધું કામ બથી ચાલ્યું જાય હે કે નહી
હા બરાબર
છોકરા નિસાર જાય નિસાર થી આવે પાછા ખાવા અને પછી ટ્યુશન જાય ચાર વાગે
હા
આખા દિવસના છોકરા મિશ્ર આપણે કામ થાય
હા લેસન અને હોમવર્ક પણ ટ્યુશન નું અને સ્કૂલ નું વધી જાય ને પછી
હા અચી વાત હ બસ ઘડી કે વાદ સાાચી વાત હૈ મ અમે તો કેટલું બધું છેયું આપડે બધું મોબાઈલ ઉપર ઓનલાઈન ભ અને હોમવર્ક બીજા બધું ઓનલાઈન પરસ આવેે મોબાઈલનો છોકરાને નિશાનનો
હેલો
હા હલો
હા બોલો છો ને તમે
હા બોલો છે ને હવે તો કેટલું બધું આપણે છોકરાનુંથી બધું ઓનલાઈન ઉપર જ આવે
હા બધું મોબાઈલ પર જ ચાલે ને
હા બધ બ મોબાઈલ ઉપર જ આવેધ છોકરા ઓનલાઈન ઉપર બધું હોમવર્ક કલે તો બ હા
અને સ્કૂલ માંથી પણ ગ્રુપ બનાવે તો એમાં નાખે બધું
બધું એમ જ નાખે તો આપણે છોકરાને પાસે મોબાઈલ હાલવું જ પડે ઘડીક વાર
હા બરાબર એ પણ ગ્રુપ લે સન હોમવર્ક કરતા કરતા પણ જોવા જ લાગી જાય છોકરા મને લાગી જાય છે
અ જો આપણે આવીશ તો ટેન્શન બસ છોકરા હોમવર્ક કરતા કરતાં આપણે મોબાઈલ રીલ જોવા મળી જાય
હા બધું જ મોબાઈલ એટલે બધું જ એવું જ છે આજના જમાનામાં છોકરાનું
સાચી વાત આપણે જોઈએ શુક્ર ઘડીક વાર હોમવર્ક કરે લેશે કેને આપણે તો ખબર ના પડે ને એ બધા તો વક્ત મૂકી દાય ને પછી એના રીલ્સ જોવા મળી જાય
હા બરાબર
હાજી વાત ઇસ્ટાગ્રામ ઉપર કેટલું બધું આવે કોઈ સારું બી આવે નુકસાન ઉપર બી આવે કે નહીં કેટલું બધું બતાવે તો બસ છોકરા
માનતા પણ ન મોબાઈલ મોબાઈલ છે તો ધુનિયા બીજું કશું જ નહી બહાર ન વાતાવરણ
હા આચી વાત હે. એવું જ થયું કે પે મોબાઈલ આલ ને તો પે મા બાપ આલ્યા. ખાવાનું બી ક નામ ના લે તો, મોબાઈલ જોવા મળે તો.
પેલા હું બજ ખાવાનું.
હાચી વાત ખાવાનું ના માગે મોબાઈલ હાલ તોને.
હા બસ મોબાઈલ જ.
મયા તો નામ ફજ ના. મોબાઈલહીયા તો નામ પડી ગયું એટલે લીધે કે હોમવર્ક કરવાના તો આપણે બધી હોમવર્કમાં લેસનમાં બા આ આપૂણા મોબાઈલ તો.
પછી પેલા મોબાઈલ પછી હોમવર્ક કરવા બેસે.
હા આપડે આપણ જવાના ક્યા મોબાઈલ ઉપર હોમવર્ક કરતા આપે.
ખબરને આ મોબાઈલ કેવું હોવેય.
અને આજના જમાનામાં મોબાઈલ જોજન બધા બાળકોને ચશ્મા લાગે છે શું છે પછી.
આતીવાજ ના. એના બાળકોને તો હવે બઉ મોબાઈલમાં કેટલું આપણે ખબર ના હોય જેટલું છોકરાને ખબર હોય.
ને આપડણે એટલે ઉંમર મે છોકરાને ફોન આપો તો ભી આપણે હ સારી બાત ના કહેવાય. હ કે નહી. શું કરી્યું હવે આપણે મો બધુંને જિંદગી બી આને મોબાઈલ ઉપર ઉપ છે ને અમે તો આપણે મોટા કહીએ કે છોટા કહીએ બધું મોબાઈલ ઉપર જ લેનબેગ ગમે ત્યા છોકરોને જોઈએ તમે.
ઓનલાઈન ફોર્મ પણ બધું રજિસ્ટ્રેશન. પણ ઓનલાઈન જ થાય છે બધું, ઓનલાઈન સિવાય કછું મોબાઈલ સિવાય એ બ દીકરી વાત જ નથી ને.
બધું ઓનલાઈન જ છે.
હા.
હસ સ્સ્કૂલ નું બધું આ મોબાઈલ ઉપર એ ઓનલાઈનલું મેસેજ આવે તો બધું ઓનલાઈન.
હા બધું ઓનલાઈન જ થઇ ગયું છે.
તો બસ છોકરા બ બચારા શું કરે બસે ને, લેસન આવેવે તો કે કેટલું કેટલું હલે બાબા બઉ હાલે તો ક બે બે તન કલાક એરા મોબાઈલ લેને બેચ જાય.
હમ
હોમવર્ક કરતા કરતા થાકી જતા આપણે પી થોડા હોમવર્ક કરે પ થોડા રીલ્સ જોવા મળી જાય.
પછી.
હે કે નય રીલ જોવા મળી જાય તોને ખાવાનું નામ બા નામ એ ઉઠે જ નહીં ને. ગમે તો જોયુ.
અને આજના સમયનામાં સ્કૂલ ના સ સર ટીચર પણ એટલો આપે છે. હસા આપે કે ચ પણ પૂર્ણ ન થાય એવું.
હાચી વાત હા.
હમ.
હાચી વાત હૈ. ગમે તે કે સોકરા રીલ જોતા હોઇ. એમ સારુ ભી આવે અને નુકસાનદાયક બી આવે આ
નુકસાન પણ પહોંચાડી શકે છે આજના સમયમાં જોઈ જ રહ્યા છેકે, બાળકો પર અ ત્યાં એવું કઈ પણ થાય છે.
હા આપણે આપણે જોઈએ ને મોબાઈલ ઉપર કેટલું બધું બતાવે છે.
પછી બરાબર
હવે તો તમે નાના નાના છોકરાને જુઓ ને પાંચ પાંચ વર્ષના છે છ વર્ષના એ ભી મોબાઈલ લઈને જોવે. એ લોકો શું કરે રડવા મળીએને તોમા બાપ એને ફોન આપી દે
પછી
તો શું કરે બેઠા બેઠા જોઈ ફોન છોકરા ભી જોવા મળી જાય એને હવે એવું તો બધું ખબર ના પડે કે શું આવે કે શુ નહી આવતુ.
બધું મોબાઈલ પર જ યુટ્યુબ સિવાય ઇન્સ્ટાગ્રામ સિવાય બધી કઈ દુનિયા જ બહાર ની નથી જોવા પડતી
બધું ખબર પડે મોબાઈલ મોબાઈલ થી મુંડાથી બોલે ને એટલે બધુ લઈ દે
બધું અને જો ઓટોમેટિક ચાર્જ ને બાળકોને કે શીખવવું પણ નથી પડતું પેલાથી જ એને માઇન્ડ આપેલું હોય છે યાદ આવવાનુ પછી
સાચી વાત તમારી સાચી વાત છે.
છે માતા પિતા કે શીખાડે આ બેટા શીખ એવું શીખ એમના એમના જ બધું મોબાઈલ મળે એટલે બધું શીખી જાય.
બસ મોબાઈલમાં હવે તમે જોતા નહી મોબાઈલ બધું આવે જ છેને. તો હવે જોવે મોબાઈલમાં એને ખબર હ છે. હા બધી ખબર હૈ કઈ રીતે કઈ આવે કઈ રીતે કયો ચાલે બધું આપણે
હમ મોઢાથી બોલે એટલે બધું આવી જાય યુટ્યુબ પર ઈન્સ્ટાગ્રામ પર બધું જોવા મળે જાઈ કાર્ટૂન બિટુન સો બધુંજ જોવાન
સાચી વાત છે તો આપણેે એવું નાના છોકરાને તો ફોલ હાલવુ જ ના આપણા હાથે કરીને આપણને ફોન હાલે ને છોકરાને તો પછી છોકરા બગડી જાય, તમે ખબર નહી. આપણે કેટલું બધું સાંભલીએ છોકરો નુ
એવું થયું ને એવું થયું નહી. શું કરીએ પછી આપણે આપડે બધુ બધું નિશારોથી અને હોમવર્ક બધું મોબાઈલ ઉપર આવે તો બધા ઘડીક વાર આપણને હાલવુ જ પડે
પછી ઇને તો રડવા માંડી જાય હજુ પછી હા
ફોન મે કરે કે હોમવર્ક કરી મમી તો હોમવર્ક
અને હજુ બીજા નો ફોન આવે તો બીજા કોઈ નો ફોન આવે તો મોબાઈલ માગે મો મોબાઈઇલ મોબાઈઇલ
હા ગમે ત્યારે આપડ ફોન આવતો હોય તો ફોન આલે જ નહી ને કાપીને ફોન જ કાપી નાખેને
પછી હા પટકન છે, કોણ હોના વિચાર તો પછી હા કોને ફોન આવ્યો તો કઈ નઈ બીજા ન હતો એમ કઈ આપે
હાચી વાત એમ કયે કે ફોન આ લી દે તો આલે નહી મમ્મી પાછો. એના માટે આપણે કહીશ નહી ને ફોન જ કાપે ને.
પછી બરાબા.
હોમવર્ક કરતા હોય તો આપણે નહીં આલે તો એટલે આગલો બજો બિચરો ફોન કરતો હોવે કાપે કાપી ના કાપી નાખો. એવી બધી એને ખબર ના હોય કે એનો શોકરો કાપે એ આપડે તો.
અને આજના સમયમાં મોબાઈલ જોતા-જોતા ફોન બી નાના છોક છોકરાઓ લગાડી આપે પેલા નંબર કોનો મામા માસીનો આવેલો એને
હાચી વાત છે હા.
અન હજુ બોલે પણ નહી કટ કરી દે એ. ફોન લગાવે છે કે બોલી આપવું કઈ મમ્મી નથી. નઈ કશું જ નહી ખાલી લગાવવાનો અને કટ કરવાનો એવું છે.
કટ કરી દે હાચી વાતે. હ આપડે ગમે આપડે જોઈએ તો આપડે ખબર પડે કે પછી એનો ફોન આયો તો.
હા પછી આપડે જોય ત્યારે ખબર પડે આપડે કે કોઈનો ફોન આવ્યો હતો ત્યારે આપને લગાવ. હવેને તો ક્યાંથી લગાવીશું આપ ફોને એવું રીતે જાય ને
હમ્મ હાચી વાત ચલો હવે મૂકીએ. પછી કરીએ હ જય શ્રી કૃષ્ણ.
હા.